હાલો.
શું કરું, તમે
કંઈ નઈ હું તો એમ બેસે જ છું, તમે શું કરો?
હ હું પણ એમ જ સુઈ ગયેલી છું, હમ કોલેજથી આવીને. તો બસ આજે તો બોસ થાકી ગયા હમ.
અચ્છા આજે જો ને વરસાદ ન મોસમ થઈ ગયો કેટલું બધો વરસાદ પડતું છે. તમારા ત્યાં તો તમારા ત્યાં?
અમારા ત્યાં પણ બહુ જ પડતો છે, એક તો આજે સવાર થી ગરનાળું પણ કેટલું કેટલું ભરાઈ ગેલુ હતું.
અચ્છા મને ના ખબર તમે જોયું.
હા સવારે છે, ને મેં દુકાની ગેલી હતી ને તું કઈ એક છોકરી આવી હશે ને ત શેતી હતી, આજે એક છોકરી પુછતી હતી, સ્કૂલે ન ગઈ તો પછી પેલી એ કીધું કે ના ગંદનારો સવારે ગે હતો ને એટલે સ્કૂલ ની રજા પડી ગઈ હતી, એવું કીધું એટલે પછી મને ખબર પડી કે સવારે ગરનાળુ ભરાઈ ગયેલું હતું. પણ ખબર તમને મારા કોલેજ જવાના ટાઈમ પરજ ગરનાળું એમ ખુલ્લી ગયું.
સારું ને લઈ જે એ લોકો કામ પર જાય છે, તો એમ ગંદરો ખુલી જાય તો સારું એ લોકો જઈ તો શકે ના તો તમને તો એમ ના જોવાનું મન મળે તો પણ બીજાને તો એમ હોય ને.
હા નહી એ પણ છે, મે બસ પોતાનું જ વિચાર્યું કહેવા લાગ્યા.
ના એવું કઈ નહી પણ એમ જરા કેમ આપડે આપણે ના જઈ શકીએ, એવી રીતે વિચારવા પણ બીજા લોકો જઈ શકે, એ વિચારવા ન એમ અરે યાર હલો સોરી અરે અં કૂતરુ આવી ગયેલો.
ઓ અચ્છા હા હા તો તમે ઘરમાં બેસશો ને!
હા હમણાં અહિયા જ હતી ગાર્ડનમાં જ બેસેલી હતી. ત્યાં કુતરો આવી જાય એટલે આ હા હા એ સાજત અચ્છા. તો શું કર્યું તમે તિથલ માં આજે?
કયોને. કઈ કરીયુ નહી બસ એમમાં બેસી કેમ કે પાણી બહુ જ એટલે બહુ ઓછા ઓછા મોજાઓ આવતા. તા હતા ને તો નીચે ન ઉતરી રહ્યા હતા, કેમ કે નીચે ઉતરવા જ
અમારે ત્યાં જો ને અહિયાં બહુ ઝઘડો થતો છે, આગળ ખબર ને કઈ વાત પણ થતો છે,
અચ્છા હા તમે ન જતા ત્યાં હે ને.
ના બધામાં હું મે ના જાવ મેં તો શાંતિથી ઘરે આવી ગઈ ફાલતુમાં ડિસ્ટર્બન્સ થાય તો એમ આપડે એમ. એ લોકો એ કરી દઈ ને પછી.
હા હા હું શું તમારેથી એક સજેશન માંગવા મને જોઈતું હતું.
હા હા બોલો ને.
મને છે ને કોલેજમાં એ કોલેજ લેવલ પર જે આપડે હોય ને એ લેવલ પર. પીપીટી એમ પ્રેઝન્ટેશન કરશો તો કયા આ ટોપિક ઉપર પીપીટી બનાવુ.
આપણા અ આપણા ત્યાં.
જેમ કે કોમર્સની લાઈનમાં.
બોલતી જ છુંને મેં.
હા.
આપણા ત્યાં બધા મંદિરોને એક સાથે જે પ્રમોટ કરે એટલે બનાવી શકો છો કે આ મંદિર આના માટ ટે છે આ મંદિર આના માટે જે બહુ પ્રખ્યાત હોય પછી શું થઈ ગયું. કે તમે એન્વાયરમેન્ટ પરલે પર્યાવરણ બચાવવા પણ બનાવી શકો કે આપડે પર્યાવરણને કઈ રીતે બ ચાવી શકાય આપડે કઈ રીતે અ રિસાયકલ એટલે કે ફરીથી તેનો ઉપયોગ કરી શકાય પછી એસી. બદલે આપણે ઠંડક હવા કઈ રીતે મળી શકાય પછી કયાઝાડવા આપણા માટે બહુ ઉપયોગી છે જે આપણે. ઉગાવા જોઈએ પછી બીજું તો પાણી નો બચાવ કઈ રીતે. તે થાય અને હમણાં તો ચોમાસામાં પાણી થી ગંદા પાણીના દૂ કેવી રીતે બહાર કાઢવું. ને સ્વચ્છ કેવી રીતે રહેવું નાના બાળકોને કેવી રીતે એમ બધું કરવું તે પણ કરી શકાય છે. પછી હા પછી તમ બીજું રસ સ્તાના ડેવલપમેન્ટ વિશે પણ કરી શકે છે કે રસ્તાઓ કેવા થઈ રહ્યા છે લોકો રસ્તામાં ગમે ત્યાં. આમ કચરો કરી દે છે બીજું તો આપણા ત્યાં લોકો જે નદીઓમાં પણ ગંદ કી કરે છે કે ભગવાનને અમ ભગવાનને સાડી ચડાવવાની એના કરતા જે ગદી કરે છે એના પર. આપણે તેને શુદ્ધ કરીએ તો હજી અમ શાંત વાતાવરણ સ્વચ્છ પાણી મળે પછી. બીજું તો તમે ખેતી પર પણ આવી શકો છો ખેતી કઈ કે જે કઈ. થાય છે એન પોતાનો રાત દિવસ મહેનત કરે છે. તે બધા વિષયમાં બનાવી શકો છો તમે.
એ તમે બરોબર કીધું મને લાગતું છે એન્વાયરમેન્ટ પર બનાવુ એમ વધારે સારું. રેશે.
હા એજ.
હા.
પછી હમણાં છોકરીઓની સેફ્ કે કઈ રીતે રાખવી જોઈએ એના પર પણ બનાવી શકો તમે બે બનાવ છો છોકરીઓને કવી રીતે સેફ રહેવું. કઈ રીતે બહાર જાય તો જિમનાસ્ટિક ક્લાસ મોકલો જીમ જાઓ એટલે એવી રીતે. છોકરીને હવે બનાવો તમે નાનપણથી જ કે એક. બે જણ ને તો આરામથી મારી શકે.
હા નહી જેમ કે પેલું વુમન ઇમ્પ્રુમેન્ટ.
વુમેન એમ્પરમેન્ટ પણ નાનાથી. છોકરીઓને એમ ટ્રેન કરો જેમ કે નાના જે લોકો છોકરાઓને શું ના ના છોકરી જેમ કે ત્રણ ચાર વર્ષ. ની થઈ જાય તે લોકોને ત્યારથી તમે એવી રીતે બધા એક્ટિવ કરો કે લોકો મોટા થઈને એકદમ. સ્ટ્રોંગ બને ના કે રોંદુ બને એમ એ રીતે.
હા નહી પણ છે.
અને જે બધા એમ કે કે આ સારો ટચ છે આ ખરાબ આ સારો એમ ટચ છે ખરાબ. છે એના કરતા નહી કોઈ પણ ટચ સારો છે જ નહી કઈ પણ રીતે ટચ નાખો એમ.
હમ હમ મે શું કેવું ખબર પેલું વુમનમાં પેલું બનાવી શકી ને. કે આપણા હતા કઈક કેવી કેવી વુમન સાથે મતલબ એમ કે. ચંદ્રયાન એવું બધું એસ્ટ્રોલોજી વાડુ ની ની એસ્ટ્રોલોજી. શું કેવાય એને.
પણ તમે વુમન અને જો તમે મારો શું વિચાર છે કે તમે જો વુમનને આગળ બતાવ. માંગો છો તો એના કરતા વુમન અને મેન બંને એક સાથે રહીને કઈ રીતે આગળ વધ ધી શકે તે પણ તમે કરી શકો જેમ કે. કોઈ વુમન છે જે ઘર ચલાવે છે અને બહાર પણ જોય છે ને તેજ રીતે જે માણસ છે તે ઘર પણ તે પણ ઘરમાં તેની હેલ્પ કરશે ને બહાર પણ હેલ્પ કરશે એવી રીતે પણ તમે બનાવી શકો
હા નહી એ પણ છે
તો બધા તમે એક અ અલગ થોટ બનાવો એક અલગ વિચાર કરજો કે મે ન અને વુમન સાથે મળીને એટલે વધારે આગળ જઈ શકે છે એટલે વુમન એક એ પણ કરે જ છે બધું પણ જયારે બંનેવ સાથે હોય ને ત્યારે વધારે આગળ વધી શકાય છે આપણે એકબીજાનો સાથ આપીને
હા હા નઈ એ પણ છે મે ઈ એ વિચારા
કઈ રીતે માણસ અ છો એમ બધા કે ને કે માણસો ઘરનું કામ ન પણ કઈ રીતે ઘરનું કામમાં હાથ બતાવે કેવી રીતે પેલી બહારમા એની પછી બંને સમજીને એકબીજા ઘર ચલાવે છે આધા અડધો અડધો પૈસા કમાવીને મો મોટુ ઘર બનાવે છે એ બધું પર પણ આપણે કરી શકાય એમ કરવું હોય તો
હા નહી એ પણ છે
એકતામાં તાકાત મેન વુમન બંને સેમ જ હોય છે તે તમે બતાવી શકો છો લોકો કહે છે ને બંનેવમાં ભેદભાવ ના કરે તો હવે આપડે એ સાબિત કરું છે કઈ રીતે ભેદભાવ ના કર કરે કેમ કે લોકો એમ વધારે લોકો એમ એવું ના કે જે વુમન છે એટલે જેમ અ શું કેવાય ગુજરાતીમાં વુમનને જે સ્ત્રીઓ છે તે લોકો પો એકલા એમ આ બધું કરી શકે એ ફર્સ્ટ ગે છે ગઈ છે પણ બંનેનું તમે સાથે વાળું કરો હમણાં એ જરૂર છે કે બંનેવને સાથે બતાવે કારણ કે કેટલાક લોકો પછી એ થઈ જાય છે કે અમે તો તો કઈ નહી અમારું તો કઈ નહી
હમ્મ હમ્મ એ પણ છે
હમ્મ એમ તો વુમન સ્ત્રીઓ એકલા પણ ગાડીઓ ચલાવે છે બધું જ કરી શકે છે એ તો બધા જ કરશે પણ તમે કઈ નવું કરો એમ
હા ના એ પણ છે હું નવું કઈ બનાવું
હા તમારો શું વિચાર છે તમે શું કરવાના હમણાં તમે શું કર્યું પીપીટીમાં
હમણાં તો હું જગન્નાથ યાત્રા વિશે એક પીપીટી તૈયાર કયરી હતી
અચ્છા કઈ રીતે
તમને એક સ્લાઈડ મોકલ્યું તુ તેમ આખું મંદિરનું અને ઉપર લખ્યું તું જગતનાથ યાત્રા ત્રા અ સિમ્બોલ ઓફ ફેથ એન્ ડિવર્સન ડેવોર્સન એ ટાઈપ નું પછી નીચે અ ઇન્ટ્રોડ એટલે કે પરિચય આઇપો કે જગન્નાથ યાત્રા પછી જગન્નાથ મન પેલા જગન્નાથ ભગવાનજી વિશે કે એ વિષ્ણુ ભગવાનના અવતાર છે એવું પછી ત્રીજી સ્લાઈડ હતી ને જે તો તેમાં એવું બનાઈવું હતું કે અમ તા નું કલ્ચર કલ્ચર કેવું છે હું છે હું નઈ આ યાત્રા કેમ કરવામાં આવે અને આવું બધું લઈખુ હતું મેં તમને છે ને પીપીટીએમ બતાવા વિડીયો રેકોર્ડિંગ કરીને
સારું સારું બરાબર હા.
હા અ એટલે પછી તમે મને કેજો મેં તમને કાલે પણ એમ વિચારા પણ પછી હું એ પણ વિચારું કે જ્યારે આ પી પી ટી બધાની સામે કેવાનો હોય એ દિવસ હું કોલેજ જ ના જાઉં.
ના ના એવું ના કરતા આટલી મહેનતથી બનાવો ને તમે ના જાવ એ તો ના સારું કેવાય એકદમ તમે કોન્ફિડન્સમાં કેવું કે તમને એવું તમને એવું ફીલ થવું જોઈએ. એવું આવ જોઈએ અંદર થી કે તમે જે કોઈ મોટા પ્રેઝન્ટેશન ઓફિસમાં છો ત્યાં તમે પ્રેઝન્ટેશન આપ છો ને તમને એક દિવસે અવોર્ડ મળવાનો છે. એવી રીતે તમે એકદમ કોન્ફિડન્સમાં એકદમ આત્મવિશ વિશ્વાસમાં તમારું પરિચય આપો જે પણ તમે બનાવ્યું છે પહેલા તો તમે તમારો પરિચય આપો પછી તેના થોટસ ધીરે ધીરે અને એકદમ આત્મવિશ્વાસથી બોલો.
હા હા ન એ પણ છે.
હા જરા. પણ બીવાનું નહીં જોવાનું કે આગળ જો તમે કઈ પણ ભગવાનને આગળ રાખો કે તમે ભગવાન સામે બોલતા છો. બસ બાકી કોઈને ધ્યાન જ ના રાખવું.
હમ હા એજ.
હમ્મ. અને કોન્ફિડન્સમાં લુક એકદમ આંખ એકદમ બધાની સામે અને એકદમ એવું લાગો જો કે હા એકદમ ખતરનાકમાં પ્રેઝન્ટેશન બતાવતી છે એમ. મોટા મોટા ઓફિસ માં હોય ને એવી રીતે.
હા હા હા એ જ.
હાં.
તો હું એવી રીતે જ પ્રેઝન્ટેશન બનાવવા.
હા સારું.
હા અને બીજું પણ મને ક તમારાથી એમ જાણકારી જોઈતી હશે. સજેશન જોઈત હશે ને તો તમને હું કોલ કરીશ.
હા હા ચોક્કસ તમે કરજો નને હું તો તમને જાણકારી આપીશ અને તમે એકદમ સારી રીતે જ બનાવશો. મને ખબર છે તો હું ફોન મૂકું હા ને ચાલો.
હા હા સારું સારું.
હાં.